હા કેમ?
બસ મજામાં છું, તમે કેમ છો?
આ હું પણ સારી જ છું પણ હમણાં છે ને થોડીક તબિયત સારી નથી આ વાત વાતાવરણ જો ને અચાનક ચેન્જ થઈ ગયું તો થોડીક તબિયત ખરાબ થઈ ગઈ.
એ તો બરાબર કીધું તમે અચાનક કેટલું વાતાવરણ ચેન્જ થઈ ગયો કોઈ જગ્ જગ્યા અચાનક કેટલી હવા વગેરા વાજવા વાગવા લાગીને ક્યારે કોઈક જગ્યા તો વરસાદ પણ પડ્યો છે.
હા આ અચાનક હવામાનમાં ફેરફાર થવાથી બહુ બીમારીઓ ફેલાઈ ગઈ છે લોકોને શરદી ખાંસી તાવ બધું બહુ આવવા લાગ્યા છે.
હા એજને યાર તમે પોતાનું ધ્યાન રાખજો, હુ થયું તમને શરદી ખાસી?
હા બસ આ વાતાવરણ અચાન અચાનક ચેન્જ થઈ ગયો એટલે શરદી ખાંસી થઈ ગઈ છે.
હા એ જ ને એ આવા વાતાવરણમાં તો પોતાનું બહ ધ્યાન રાખવા પડે હા.
હા કેવું ને હમણાં કશું પહેલાં જેવું પહેલાં જેવું કશું છે જ નહીં કે પહેલાં કેવું ચાર મહિના ચોમાસો ઉનાળો કે શિયાળો એમને બરાબર ઋતુ પ્રમાણે આવતા હતા હવે તો કંઈક વાતાવરણમાં કંઈક છે જ નહીં બધું પેટર્ન બદલાઈ ગયું છેે.
હા એ તો તમે એકદમ બરાબર વાત કીધી પેલા તો ચાર મહિના ચોમાસું પછી ચાર મહિના શિયાળો. ચાર મહિના ઉનાળો એવું રહેેતું. હવે તો ક્યાંય કયો મોસમ થાય એ ખબર જ ન પડી.
તો અત્યારે કેવો કમોસમી વરસાદ પડે છે અને આ બધું તમને ખબર છે ગ્લોબલ વોર્મિંગના કારણે થાય છે.
ગ્લોબલ વોર્મિંગ ના જ આવા બધા આવું બધું વાતાવરણ ચેન્જ થઈ જાય છે.
અને એના જવાબદાર પણ આપણે પોતે મનુષ્ય જ છીએ ને આપણે જ એના જવાબદાર છીએ.
હા આ તો આપની પોતાની જ ગલતી છે આપણના આજુબાજુના લોકોની ગલ તી એના કારણે જ આ બધું આવું પોલ્યુશન ને પછી આવું બધું થાય છે ને આપણને શરીર ને બહુ નુકસાન થઈ જાય છે.
તો આપણે નેચરને એટલું બધું ખરાબ કરી દીધું છે કે અત્યારે આ ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગનો સામનો કરવો પડે છે એના લીધે તમને ખબર વરસાદની કેટલી પેટર્ન બદલાઈ ગઈ છે.
હા એ તો છે જ અ.
નેજ નેજ આ વ કમોસમી કોઈક વાર એટલો બધા વરસાદ કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. કોઈ વાર એટલો બધો દુષ્કાળ પડી જાય છે. અને તમને ખબર છે આ બંને પરિસ્થિતિમાં નુકસાન તો માત્ર ખેડૂચ ને ખેડૂત ને જ થાય છે. એનો કેટલો પાકને નુકસાન થાય છે.
હા આ બધા આ બધા આમ આપણા ખેડૂતો કેટલા પીસાઈ જાય છે. આપણને તો આ બધું પોલ્યુશન કરી નાખીએ છીએ. આ બધા કેટલા વાહનો વધી ગયા છે પછી ફેક્ટરીમાં કેટલો આ બ ધુમાડો નીકળે છે પછી એના તો કેટલો નુક નુકસાન થાય છે વાતાવરણને.
બિલકુલ એ જ ને લોકો સમજતા જ નથી કે હું પોતાન. નદીઓમાં નાખી દે છે. અને એના લીધે કેટલું બધું વોટર પોલ્યુશન થાય છે.
હા એ તો છે જ જો કેટલો વોટર પોલ્યુશન થાય છે. પછી કચરો કેટલું એર પોલ્યુશન થઈ રહ્યો છે. એટલે આપને જોઈએ ત્યાં બહુ બધું પોલ્યુશન થાય છે. તો એના માટે આપણે જ જિમ્મેદાર છે.
હા આપણે નેચરને એટલું બધું નુકસાન પહોંચાડી દીધું છે કે આખું જે હવામાનનું આખું જે સ્તર છે ને આખું બગડી ગયું છે. એટલે કોઈ પણ મોસમનું કોંઈક પેટર્ન જ નથી બધી પેટર્ન અ બદલાઈ ગઈ છે કે ગમે ત્યારે ગમે તે વસ્ તુ અ થવા લાગી છે.
હા હવે તો આ કેટલું ગરમીનો મોસમ છે ને આ ગરમીના મોસમમાં આવું વરસાદનું વાતાવરણ થઈ ગયું અચાનકથી અચાનક થી કેટલો વાતાવરણ કેટલો ચેન્જ થઈ ગયો એટલે એ લોકોને પણ કેટલું નુકસાન કરે છે. અને બાળકો પર કેટલી અસર કરે છે આની.
હા એ એજ તો વસ્તુ છે અત્યારે જો તમે આ કમોસમી વરસાદ આવી ગયો એના લીધે ખેડૂતોને પાકને કેટલો નુકસાન થયો હશે. અત્યારે કેરીની સિઝન હતી તો જે ઝાડ પર મોર બધાં આવ્યા હશે તો એ કેરીના પાકને કેટલું નુકસાન થયું હશે. તો હવે ખેડૂત તો એમાં પીસાવાનો છે જ. અને અને ખેડૂતને નુકસાન થાય. એટલે બધી વસ્તુઓ મોંઘી થઈ જશે.
હ એ તો છે જ ખેડૂતને નુકસાન થશે તો પછી આપણને પણ આ પ્રોબ્લેમ ફેસ કરવાની જ છે કારણ કે તેમને નુકસાન થછે થશે તો પછી ભાવ વધવાના છે. પછી આપણના સુધી પણ એ આવતા આવતા પછી કેટલા ભાવ વધી જશે ને બીચારા ખેડૂતો કેટલી મહેનત કરે, આખો દિવસ, આખો સાલ મહેનત કરે આ આ રોપાણ કરવામાં પછી અચાનક આ વરસાદ આવી ગયો એના લીધે એમનો કેટલો બધો નુકસાન થઈ ગયો.
હા બિલકુલ. એટલે અને આપ એટલે આ જે હવામાન બગડી રહ્યું છે એના અસરો ઓછી કરવા આપણે છે ને કંઈક કરવું જોઈએ. જેમ કે ઠેર ઠેર આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ, એ પલ્યુશન પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડવું જોઈએ. એવી બધા પગલાંઓ લેવા જોઈએ આપણે.
હા એજ ને આપણને જ કંઈક ના કંઈક સ્ટેપ લેવા પડશે, જેનાથી આપણને આ થોડુંક ઘણું પોતાનું યોગદાન આપીને કંઈક તો ચેન્જ કરી શકીએ.
હા સરકાર પણ આ બાબતે ઘણા પગલા લઈ રહી છે. પણ આપણે સરકારની સાથે આપણે પણ એમનો સાથ
આપવો જ પડશે. આપણને સર આપણે બધી બધી વસ્તુઓ સર સરકાર પણ નથી છોડી શકતા. આપણને પોતાને પણ કંઈક સ્ટેપ લેવા પડે અને આપણને પણ કંઈક ના કંઈક પોતાની રીતે કંઈક હેલ્પ કરવી જ જોઈએ. તો હું તો કોશિશ કરું છું કે વધારે અ કરીને વૃક્ષ રોપવુ અને હમારે આજુબાજુમાં હું અમે લોકો આ વૃક્ષારોપણ કરીએ છીએ.
બહુ સારું કામ કરો છે તમે જોવોને આ જેટલા વૃક્ષો વાવશું તેમ હવામાનમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને કાર્બન ડાયોક્સાાઈડનું પ્રમાણ ઘટશે ઓક્સિજનનું પ્રમાણ વધશે તો આપણા આપણા સ્વાસ્થ્ય પણ સારા રહેશે.
હા એજને ઓક્સિજન વધ વધશે તો તો આપણના શ્વાસ પન સહી અસર પડશે વરના આપણનો શ્વાસ કેટલો ખરાબ થઈ જશે એટલે જ આપણને આ ઝાડ વધારે ઉગાવા પડશે પછી લોકો તો કેટલા ઝાડ કાપી રહ્યા છે અને પોતાના સા સારા માટે કાપી રહ્યા છે એ એમને નહી ખબર કે આગળ જઈને એમને કેટલું નુકસાન આપવાના
બિલકુલ આ આટલા બધા જે જંગલો-જંગલો કાપી રહ્યા છે આટલા વર્ષોથી ઉગાવેલા મોટા મોટા ઝાડો એ લોકો કાપ કાપે છે અને એવી મોટી મોટી બિલ્ડિંગો બનાવે છે કશે એવું ખાલી જગ્યા નથી રાખતા કે જ્યાં લોકો વૃક્ષારોપણ કરી શકે છે આ ભવિષ્યમાં બહુ મોટી ગંભીર સમસ્યા ઉત્પન્ન થવાની છે.
એ તો છે જ આટલે હવે તો જોઈએ તો જગ્યા જગ્યા પર બિલ્ડિંગો થઈ જઈ થઈ ગઈ છે પેહલા તો આટલી બધી બિલ્ડિંગો ન હતી હવે તો કેટલી જગ્યાઓ પર બિલ્ડિંગોનો આ પ્લાન્ટ આવી ગયો છે કે જો જગ જગ્યા પર જુએ ત્યાં જ આ બિલ્ડિંગનો જ પ્લેન છે આ પછી આ મારી આજુબાજુમાં તો કેટલા સુમસાન હતી આ જગ્યાઓ અને હવે તો બધી બિલ્ડિંગો જ આવી ગઈ છે.
તો એ કોંક્રીટનું જંગલ ઊભું કરી દીધું છે અને એની બધી અસર આ આપણે પર્યાવરણને જેટલું જેટલું નુકસાન પહોંચાડ્યું એની બધી અસર હવે આપણને ભોગવવી પડે છે ગ્લોબલ વોર્મિંગના કારણે હવે તમે જોવો આ ઉનાળો હજુ તો ચાલુ પણ નથી થયો અને એટલી ગરમી છે કેટલી ડિગ્રી એ પારો પહોંચી જાય છે અને એમાં લોકોનો એસીનો ઇસ્તેમાલ વધી જાય છે અને વધુ પડતો એસીનો ઇસ્તેમાલ પણ આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.
હા એ તો છે જ હવે તો જોઈએ જ્યાં બધાના ઘરે એ સી જોવા મળે છે હવે તો એ લોકો એ સી વગર રહેેતા જ નથી આટલું આટલી ગરમીના લીધે એ લોકો એ સી નું કેટલું વાપરાણ વધી ગયું છે પણ એ નહીં ખબર કે એ સી આપણના શરીરને કેટલું નુકસાન આપે છે.
હા એ એ સીના કોમ્પ્રેસરમાંથી જે ગરમ હવા બહાર વાતાવરણમાં ફેંકાય છે એના લીધે પણ આપણને વાતાવરણને કેટલી ખરાબ આડઅસર થાય છે તમે જોયું છે શહેરી જીવન શહેરી વાતાવરણ કરતાં ગામડાનું વાતાવરણ કેટલું શુદ્ધ હોય છે.
એ તો એ તમે એકદમ બરાબર વાત કીધી ગામડાનું વાતાવરણ આટલું સરસ હોય કે ગામડામાં આપણને જઈએ તો આપણને બહુ મજા આવે આમ થાય કે ત્યાં થોડાક દિવસ આપણને ગામડામાં જ રહીએ.
બિલકુલ, કેમ કે ગામડાના આજુબાજુ કેટલી હરિયાળી હોય છે એટલા બધા વૃક્ષો હોય છે એટલું નેચર ત્યાં હોય છે ને કે મતલબ આપણને બહુ સારું લાગે છે બીમાર વ્યક્તિ પણ ગામડામાં રોકાશે ને તો એકદમ સાજો થઈને આવશે.
હા એ તો છે જ બીમાર વ્યક્તિ ગામડે જશે ને તો એ પણ સહી સલામત સારી રીતે અ રીતે આવશે.
હમ્મ. બસ હમણાં તો આ મોસમના જે અચાનક ફેરફાર થઈ ગયો એટલો વાતાવરણ એટલો ફેરફાર થઈ ગયો ને એટલે ઘરે ઘરે લોકો માંદા છે, ઘરે ઘરે લોકોને શરદી ખાંસી છે તો બસ આપણે આવા થોડાક એવા પગલા ભરવા જોઈએ કે થોડુંક તો આ મતલબ વાતાવરણને નુકસાન નહીં પહોંચે.
હા એ તો તમે એકદમ બરાબર વાત કીધી કે આપણને કંઈક તો સ્ટેપ લેવા જ પડશે જેનાથી આપણને ભવિષ્યમાં નુકસાન ન થાય જેમ કે આપણને કઈક તો ઉપાય કરી શકીએ જેમકે ઝાડ વાવી શકીએ છીએ આપ આપણે પછી આપણને વાહન ઓછા વાપ રવાનું ટ્રાય કરી શકીએ છે કે વાહન હોય જ્યાં સુધી આપણને વાહનો ઓછા વાપરીએ પછી પ્લાસ્ટિકનું ઓછું કરી શકી છે કે પ્લાસ્ટિક આપણને કમ વાપરીએ.
હા આ બધા કરી શકીએ આપણે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ, વાહનોનો ઓછો ઉપયોગ કરીએ કે તો એનાથી થોડો ધુમાડો ઓછો થાય અને વાતાવરણમાં ધુમાડો ઓછો થાય તો થોડું વાતાવરણને બી અ અસર ઓછી થાય તો આપણે જ્યાં નઝદીક જ જવું હોય થોડું પેદલ ચાલી લેવાનું કે સાયકલનો ઉપયોગ કરો તમે.
હા એ તો છે જ ને નજદીકમાં જવું હોય તો આપણને વોક કરીને પણ જઈ શકીએ પછી સાયકલ હોય તો સાયકલ પણ સાયકલ પર પણ જવી જઈ શકીએ તો આવું જ કરવું જોઈએ કે જેનાથી આપ પોલ્યુશન ન થાય અને વાહનો આપણને ઓછા જ્યાં થાય બને ત્યાં સુધી આપણને ઓછા વાપ પ્રિયા!
હા, બિલકુલ. જાણે કે કોઈ વ્યક્તિઓ બે ત્રણ જણા સાથે એક જ ઓફિસમાં કામ કરતા હોય, એક જ જગ્યાએ એમને જવું જોઈએ તો એ પોતપોતાના અલગ સાધનોનો ઉપયોગ નહીં કરતા એક જ વ્યક્તિનું સાધન એટલે અલ્ટરનેટ કરે આજે એનું કર્યું, કાલે એનું કર્યું. એવી રીતે પણ વાપરશે ને તો પણ થોડુંક જે એર પોલ્યુશન છે તે થોડુંક ઓછું થશે.
હા, એ તો બરાબર છે. બધા લોકો આવું કરશે તો પછી બો ફાયદો થશે. એ વાતાવરણ ને.
હા એ જ ને બસ એ આપણા હાથમાં જ છે કે આપણે પર્યાવરણને નુકસાન ન પહોંચે અને વાતાવરણને થોડીક અ ઓછી અસર થાય અને બધા મોસમોની પેટર્ન સરકી જાય એ આપણે જ પગલાં લેવાં પડશે.
હા હા બરાબર વાત કીધી એ તો તમે ચાલો પછી. આપણને તો આ સ્ટેપ લઈશ. કે આપણને આપણના વાતાવરણ ને સારી રીતે. નુકસાન ન થાય એવા સ્ટેપ લઈએ.
ચોક્કસ તો મળીએ ફરીથી જય શ્રી કૃષ્ણા.
જય શ્રી કૃષ્ણા.